હલો હલો પ્રતિક ભાઈ બોલો બોલો.
બ બસ એકદમ શાંતિ છે, બોલો તમારે કેવું ચાલે છે?
બસ અમારે પણ હાલ ચાલતું જાય છે હાલ ખાઈને બધું કરીને બેઠા છીએ હાલ.
એવું છે એમ બસ અમે આ ખઈન હવે આ ચાલવા નીકળ્યા હતાં.
એવું છે એમને ચાલવું સારું પછી એમ ખાધા પછી તો.
હ એટલે જ ને થોડુંકું વોકિંગ કરી લઈએ ને.
હ એજ ને સારું રહેશે. એકદમ શાંત વાતાવરણમાં ગાડાબાડોમાં એકદમ સવારે ચાલવા જાવ કા તો સાંજે રાતનાં. જમ્યા પછી ખાવા જાવ તો બઉ સારું. આમાં સવારે એ તો કેવું કે આપણેે ફ્રી ટાઈમમાં ના હોઈએ કે જોબને બોબને બધું હેન્ડલ કરવાનું હોય આપડે.
હા એટલે એજ પ્રશ્ન થાય ને નકર કે બાકી આમ તો શું સવારે વહેલા ચાલવા ગયા હોય ને તો વાતાવરણ જેટલું ફ્રેશ વાતાવરણ સવારે મળે ને શુદ્ધ હવા એટલી હવા તમને રાત ત્રે ના મળે પણ રાત્રે કેવું હોય વરસા વા વા વા તાવરણ થોડુંક હોય શાંત પણ કેવું હોય કે વાહનોનો ઘોંઘાટ પ્રદૂષણ આ બધાના કારણે છે ને તમને થોડી અડચણ વધારે આવે ને સવારે ફ્રીશ વાતાવરણ મળે એમ. અને ઉર્જાવાળું હોય તમારે હું ઉઘીન ઉઠયા હોય ને તો તમારે થાક પણ ઓછો લાગે આખા દિવસના તમે થાકેલા હોય. એટલે તમે રાત્રે ચાલવું બહુ થોડું કઠિન પડે એમ.
હા. બીજું શું કરતા હતાં આ વખતે તમે બાર બાર આમ ફરવા બરવા ગયા કે ના ગયાં?
ના અમણાંથી તો કોઈ એવું જવાનું નથી પૂર્વભાઈ ખાસ તો કાર ણ કે શું કેવું ઉનાળોય બઉ ચાલુ હતો એટલે ગરમીનું કોઈ એવી જગ્યા જઈ નહીં શકે એમ વાતાવરણ બઉુ ગરમ ગરમ હોય એટલે આ આપણને બહાર ફરવું ના ગમ ને ફરવાનું તો મૂળ બહાર હોય ને. હને હોટલમાં જાવ તો તમને એસી મળે ગાડીમાં એસી મળે.
હ બહાર ફરવાનું તમે કંટાળી હાલ શું ગરમીનું બઉ એવું છે.
હમ્મ હમ્મ.
કે આખો દિવસ તો તમારે આમ ગરમીમાં તમે આમ પેલા થઈ જાવ.
હા સો ટકા
હમ્મ. જોવા જઈએ તો ઘણું બધું છે આપડું ફરવા મારે ફરવા જવાનો વિચાર છે તમે કેહતા હો તો આપડે
ના સો ટકા મુ તો કઉ આમ કા જી આવીએ તો આપડે અઢી વખતમાં તો કચ્છ બાજુ ગયા હોય ને તોય વધારે સારું રે હ મજા આવે કચ્છ બાજુય.
કચ્છ બાજુનો તો મને આઈડિયા નથી પણ મેં મારા મગજમાં વિચાર્યું છે કે આપડે જગન્નાથપુરી પ પછી આમ કેવા એ ચાર પાંચ એવા રાજ્યો સારા એવા પડીએ ફરીએ આપણેે એમ કે ઉત્તર પ્રદેશ હા એટલે હ મધ્યપ્રદેશ થી આપડે જઈએ મધ્યપ્રદેશ છે, ઝારખંડ ઓરિસ્સા પછી, પશ્ચિમ બંગાળ પછી, બિહાર અ ઉત્તરપદેશ ઉત્તરાખંડ પછી આ થઈ ને ઋષિકેશ હરિદ્વાર થઈને પાછા પંજાબ, અમૃતસર થઈને રાજસ્થાન થઈને પાછા આપડે આવી જઈએ.
તો જ રતો સરસ સરસ કે અહીયાં પહેલા ઉ જએ તોમા મહાદેવના મંદિરના દર્શન થઈ જાય એમ સરસ મજા ભસ્મા આરતી ના સવારના વહેલા બહુ મસ્ત દર્શન થાય ત્યાં
હા એ જ ના કે આપડે આમ જોવા જએ તો કેટલા કે એક ધામે આપડે કવર થઈ જાય જોવા જ તો પછી અ ત્રણ ચાર જ્યોતિર્લિંગ પણ કવર થઈ જાય આપડે કારણ કે આપડે જો અહિયાંથી જઈએ તો મધ્યપ્રદેશ માં જઈએ તો પહેલું આપડણે ઉજ્જૈનમાં જઈએ. પછી ત્યાંથી ચાલીસ કિલોમીટર દૂર આપણે ઓમકલેશ્વર મહાદેવના દર્શન કરીએ પછી ત્યાંથી આખું. ફરીને આપડણે જગન્નાથપુરી જઈએ જગન્નાથપુરી ધામ કહેવાય આપડણે ચાર ધામમાં જઈએ.
હા જગન્નાથપુરી ખરું સો ટકા જગન્નાથપુરી ખરું હા અને ત્યા તો બહુ જબરજસ્ત મંદિર ર યાર હું
હા તો એકદમ ભગવાન નુ આમ કેહવાય તો એકદમ
ત્યાં ભગવાન નું હૃદય અંદર જાત ધબક છે, એમ અને ત્યાં મેડિકલ ટીમ પણ ડોક્ટર પણ ચેકઅપ માટે આવે છે, એમ એટલે બઉ જબર હા ત્યાં મેડિકલ ડોક્ટર મેડિકલ ટી ટીમ આવે છે, ત્યાં હૃદયને ચેક કરવા માટે અને જયારે હૃદય એક મૂર્તિ અમુક. મૂર્તિ તો અમુક ટાઈમે ચેન્જ થાય ને ત્યારે હૃદય અંદરથી લઈ. અને બીજા હૃદય બીજી મૂર્તિની અંદર હૃદય મૂકવામાં આવે ને ત્યારે જે પૂજારી હોય ને. એની આખો ઉપર આખા પાટા બધી દેવામાં આવે છે, કોઈ જોઈ ના શકે એ હૃદયને અને હૃદય એ રીતના મૂકવામાં આવે છે, એમ.
શું વાત કરો છો?
અને લોકો એવું કે છે, કે જો એ એક દિવસ પણ એ મંદિર ઉપર ત જ્યાં ના ચડે ને તો પછી મંદિર ના દરવાજા બંધ થઈ જશે.
હા એ તો મને કદાચ આઈડિયા છે, કારણ કે મેં જોયેલું છે, એક જગ્યાએ વાંચેલું પણ છે, કે કદાચ કે મંદિર ઉપર ધજા ના ચડે ને તો અઢાર માટે મંદિર પછી બંધ થઈ જાય.
હા અને એના ઉપરલું જે શિખરું ને એ પાવું છૂટું કોઈ એવું જોઈન્ટ નથી કોઈના સાથેમ એના માટે તો કેટલા એ એન્જિનિયર હોય આ કેટલા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. કે આટલું આટલું છૂટું હોય તો આટલો પવન આવે છે, આટલો વરસાદ પડે છે, લોકો ઉપર ચડીને ધજા ચડાવે છે, થોઈ સતાંય ડકતું નથી એમ કેમ એમ આ બધું. બહ જબરજસ્ત કહેવાય આમ ખરેખર ભગવાન નું જે આપણે એમ કહીયએ ને. કે ભગવાન ન ચમત્કાર એટલા કળયુગ ની અંદર પણ ભગવાન. સાક્ષાત છે, ભગવાન પોતે રૂપ લઈ. આવ્યો નથી પણ કયા રૂપમાં આવશે એ જુદી કોઈને ખ્યાલ નહી.
આમ તો એવું જ કેહેવાય છે ને કે જગન્નાથ ભગવાન કરિયુગ ના ભગવાન કેહેવાય. એ ક્યુંમાં તમે જગન્નાથ ના ભગવાનને પૂજો ને કે તમને શાંત મળે છે એમ.
હા ભગવાનને કે જય્યારે જય્યારે પૃથ્વી ઉપર અધર્મ વધશે. ત્યારે ત્યારે હું જન્મ લઈશ.
ઓહ હો.
હમ્મ.
હા આપણે શાસ્ત્રોમાં પણ એવું લખેલું છે. અલગ-અલગ વસ્તુ હા જગન્નાથપુરી માં તો કેવું છે કે એ મંદિર ત પાછું કેવું કે વિશ્વ કરર્મા ભ ભગવાને બનાવેલું છે જે આપડે કહેવાય કે આપ એ લોકો મેન કે પેલા એન્જિનિયર કોણ હતા વિશ્વકર્મા ભ ભગવાન હતા કે એમને મંદિર એમને જાતે અમને આખું ડેવલોપ કરેલું છે.
હમ એન્જિનિયર હતા એ વખત ના આપડા જે મ એન્જિનિયરો છે એ વખત ના એન્જિનિયર ગણવામાં આવે તો વિશ્વકર્મા ભગવાનને લોકો એન્જિનિયર ગણતા એમ. અ તારા મિસ્ત્રી કામ જે કરે છે એમના કુળદેવતા ઇસ્ટ. તથજી વિષય.
હ એટલે કે જગન્નાથ પુરીની પાછળ એક એવું મંદિર છે જયારે વિશ્વકરમાં ભગવાન એવું કીધું હતું. કે આ ટાઈપનું પેલા એમને એક પેલા કેવું કે આર્ટિટેક પ્રમાણે એક નાનું મંદિર બનાઇ દે. ખડદું રાજા. કે જો આ ટાઈપનું કે મંદિર બનશે એમ આમ પછી રાજા આખું આમ ચકાસણી કરી બધું કર્યું હજી પણ એ મંદિર એ જે મેન જગન્નાથ પુરીનું મંદિર છે અને પાછળ જ એ મંદિર છે. અને પછી અમને મોટુ મંદિર બનાવ્યું આ આખું.
એટલે જ કઉું છું ને બહુ સારું એવું રે અને ત્યાંથી પછી તો આમ તો આમાં ઉત્તર પ્રદેશ માં જ તો પેલું વારાણસી ઘાટ છે. પછી શ્રીરામ ભગવાન નું મંદિર છે. હનુમાન ગઢી છે. એટલે ત્યાં બધું દર્શન કરવાની બહુ મજા આવે. તમે કદાચ લગભગ મને લાગે કુંભના મેળા વખત તમે ગયા તા નહી.
હા કુંભડા મેળા વગ જ ગયા હતો હા ત તો કેટલી ભીડ હતી આપડણે જોવા જોએ તો ત્યાં તો અમે તો અહંથી અહિયાયા થી તો પેલા ખાટું છે.
હા ખાટુ શ્યામ પબ્લિક બહુ જાય છે ને શા અત્યારેમાં એનું કઈ એવું કેવાય. એ જંગ કૃષ્ણ ભગવાન ને. આથી એમનું ધડ પેલું થઈ ગયું ને ત્યારથી એમને આખું યુદ્ધ જોવું હતું. એટલે એમને ઊંચા બેસાડવામાં આવ્યા તા એમ અને કેું જે
બાર્બારીક નામનો યોદ્ધા હતો.
હા. હા.
એ બાર બર એક કેવું હતું કે એના જોડે ત્રણ બાણ હતા એટલે કુસ્ત કૃષ્ણ ભગવાન ને એવું લાગ્યું કે પછી કે જો આ ત્રણ બાણ લઈને મહાભારત યુધમાં ઉતરશે બારબારી. તો આખો પાંડવોનો વિનાશ જ છે. કારણ કે એ કેવું હતું કે એ નબળું જ્યાં જ્યાંથી બંને સાઈડ જે વિભાગ નબળો હોય ને.
હા, જે હાર હારતું હશે ને એના શરણ જે હારતો હશે ને એના શરણે જઈ. હા એના એના પક્ષમાં જઈને એ લડવાના હતા. એટલે એવું હતું કે એટલે કેહેવાય છે કે હારેકા સહારા ખાટું છે આમ એમ.
હા એટલે એ એ હરદૂત. ત્યારે એમને કૃષ્ણ ભગવાનને એક ચાલ ચલીને એમનું ધડ કાપી કાઢ્યું હતું. પછી બાારબરીકને જયારે પૂછવામાં આવ્યું કે તારે શું જુવે છે કે કે મારે આખું મહાભારત જોવી છે. ત્યારે એક મોટા સ્થાન જે ઊંચો પહાડ ડુંગર કહીએ ને ત્યારે એમનું વણ ત્યાં મસ્તક મુકવામાં આવે ને ત્યારથી એ આખી મહાભારત જોઈ ગ્યા. ત્યારથી એ ત્યાં મંદિર બનેલું છે. અને એકંદી તમે આગળ જો જયપુર થી આગળ પાછા અમે જયપુરથી આગળ એક મહેંદીપુર બાલાજી કરી ગયા હતા.
હા, હા ત્યાંથી ઘણી વખત મેં જોયું છે વિડીયોમાં હા હા.
. ત્યાં કે એવું છે કે આપડે એમ કરવા જોઈએ કે તમારા અંદર કોઈ દુષ્ટ આત્મા આવી ગયું હોય. કા તો પછી કે તમે કોકે તમને પોજેસ કરી લીધા હોય એવું બધું હોય ને તો ત્યાં ભગવાન સ્વયં બહુ પ્રગટ થયેલા છે. હનુમાન જે હનુમાન ભગવાનનું જે મૂર્તિ છે ને એ આખા પહાડમાં બનેલી છે આખી મૂર અને સ્વયંભુ થયેલા છે. હા ત્યાં કેવું કે બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે ત્યાં ઘણું બધું હોય છે. કે ત્યાં હનુમાન ભગવાનની મેન મૂર્તિ છે, પછી ભૈરવ ની છે, પછી એવું કેવાય કે દિવાનની પણ એક છે એટલે કોઈ પણ વ્યક્તિના આવી કષ્ટ શરીરમાં હોય તો પેલા હનુમાન ભગવાનના જવાનું પ્રાર્થના કરવાની પછી ભૈરવ ના યન્જીન જવાનું પછી દીવાનના એક અનજીન જવાનું. તો તમે સો ટકા તમારા શરીરની કસ્ટ જે ગમે દેવું હોય તો એ થઈ જાય કે દૂર.
હાવ અને ભઈ એનો દાદાનું એટલું સાથ છે કે અમર હી એમ એ હાલની તારીખ માં એવી ભગવાન સાક્ષાત પૂજા એટલે લોકો કળયુગમાં પણ હનુમાનને બહુ છે એમ કારણ કે એનું કારણ છે કે અમર લા છે. એ પરચુરામ છે. હનુમાન છે. હા સાત લોકો નાફ હા એટલે બઉ જબરજસ્ત કેવાય મને હવે તો કોર્ટ ના ચુકાદો આવ્યા પછી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી તો રામ મંદિર પણ બનાવી દીધું. અને બહુ અદભુત મંદિર બનાવ્યું એ રામના અયોધ્યા મની અંદર આપડો રામ અયોધ્યાની અંદર હતો એમ પણ ઓરિજનલમાં મંદિર અત્યાર સુધી હતું જ નહી. રાજા રાજા વખતની ને પછી સરકારો વખતથી. મૂળ એનું કોઈ નિવારણ ના આય પણ હવે આયા પછી બહુ જબરજસ્ત મંદિર બના
કેવાય કે પાંચસો વરષ લોકો રાહ જોઈ મંદિર બનાવ લોકો પાંચસો વર્ષ તા લોકોએ બલિદાન આપ્યા છે.
પાસના ઉપર ઉતર્યા કેટલા લડાઈઓ કરી સરકાર સામે આંદોલનો કર્યા વિરોધ કર્યા. અનુ અન્સાન ઉપર બેઠા પણ આ બધું જ કેવું હતું બંને વ ચે ધર્મો ની વચ્ચેની વસ્તુ આવી ગઈ હતી ને એટલે થોડું હા પેલું રે બાકી આમ બહુ સર પણ છેવટે બની તો ગયુ જ એ મંદિર. એ લોકોને જમીન આપવામાં આવી છે બંનેને સામ સામે એવું.
હા કેવું કે તો હવે કોર્ટ ના ચુકાદા પ્રમાણે જે હતું એ બધું થઈ ગયું પણ હાલ મંદિર અમે એક પણ ગયા હતા. ત્યાં હનુમાન ગડી પા દર્શન કરવા બહુ લાગે લગભગ ત્રીસ લાખ લોકો પબ્લિક હતા જયારે અમે કંમ
આ કુંભ વખત તો બહુ લોકો કેટલા લોકો સ્નાન કરવા જતા હતા. સ્નાયુ સ્નાન હોય એટલે તો બહુ જ લોકો ત્યાં રહેતા હતા એમ. હા એટલે બઉુ જ બહુ જ બઉ ત્યાં પાછી બગદડ વચ્ચે થઈ ગઈ હતી એટલે સરકાર પાછી થોડી ત્યાં સ્ટ્રીક પણ થઈ ગઈ હતી એમ કે ભાઈ આવી ભગદડ ના કારણે લાખો લોકો અહિયા સ્નાન કરવા આવ તા હોય શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય તો ત્યાંની અંદર
વઇ તો હું વૃંદાવન પણ ગયો અને વારાણસી આ બે જગ્યા છે વૃંદાવન અને વારાણસી જેટલી છે ત્યાં એ ઘાટો છે ઘણા બધા કાશી નું મંદિર છે આમ એકદમ તમે જોઓને તો આધ્યાત્મિક તમારે ક્યાં અનુભૂતિ કરવી હોય ને તો તમારે સો ટકા વારાણસી જવું જોઈએ કે વારાણસી માં એકદમ મજા આવે એવી વસ્તુ છે કે તમે તમે જુઓ કે વારાણ જેમાં કેટલા બધા
તમારી શક્તિ ઉર્જા નું ચેતના નુ આખુ ઊર્જા ઉત્પન્ન થાય તમારા શરીર ની અંદરનું જે ચૈતન્ય હોય ને એ ખીલે ભગવાનની મૂર્તિ સામે તમે દસ મિનિટ બેસો ને તો બી તમે જો ભગવાનની સામે થી સામે જોતા હોય ને તો તમને એવું લાગે કે ભગવાન ના આંખમાંથી મારી અંદર તેજ આવી એમ. અને મનોમ સ્ફૂર્તિ મળે એમ કઈ કામ કરવાની. મારું શરીર આખું સ્ફૂર્તિલું લાગે આપડે થાકેલા હોય ને તો પણ આપણે કેવું મા ના ખોળામાં જઈને બેસીએે ને તો કેયો થાક ઉતરી જાય એમ.
હા એટલે એવીતા મંદિરમાં તમારે રોજ મંદિર માં જવું જ પડે કારણ તમે મંદિર માં જવાનું તો સવારે સવાર માં તમાર મંદિરમાં કેમ જવાનું કીધું કારણ કે તમારા શરીરમાં જો પોઝિટિવ ઉર્જા નું સંચલન કરવું હોય તો તમારે સો ટકા તમારે સો ટકા મુ મંદિરમાં કોઈ જો ને તો જ તમને પોઝિટિવ ઉર્જા નું તમારામાં સંચાલન
હા ન કે તો આવ જ નેને ગુરુ ભાઈ ને આ બધું લાગે આપણને કે બધું આ બધું શું એટલું સેલુ છે પણ બાકી અંદરલું જે તમારું અમ તમારા મન શાંતિ જોતી હોય ઘરમાં લોકો તો ટેન્શન ઉમ કેટલા પડતા. પાહિ મંદિર માં જો ને તમે બધું ટેન્શન વેન્શન ભૂલી એકદમ શાંત વાત વાતાવરણ ની અંદર તમે બેઠા હોય ને એટલે તમને બધું તો આમ ભૂલી જવાય એમ. કે હું અત્યારે ઓનલી ફોર ભગવાન ના દરબારમાં જ આવ્યો છું.
હું વારાણસી ગયો તો વારાણસી માં એટલું બધું આમ આધ્યાત્મિક આમ સંચયન થીને મારું કે ચી ચૈતન્ય મારું જાગી ગયું ચૈતન્ય સુધી મારો મારી હાથમાં અડી ગઈ. કે ભાઈ કે જે ભગવાન ના મને દર્શન કરવા મળ્યા હતા ના દર્શન કરવા મળ્યા હતા ઘાટમાં સવાર સવાર માં ચાર વાગે પ્રતિકભાઈ મુ તમે જુઓ તો વસ્તી કેટલી બધી ગંગા આરતી નુ જે આમ ગંગા આરતીમાં જે આરતી થાય તમે જો જોવાની મજા આવે હા એ સાંજે